હલો!
હા, અવાજ આવે છે મારો?
હા, કમ્પ્લેટ આવે છે. કેમ છો તમે?
બસ મેં મજામાં.
બરાબર. બસ હું પણ મજામાં. આ તો આજે એવો વિચાર આવ્યો બહુ દિવસ થયા ફોન નતો કર્યો તમને તો મેં કીધું ફોન કરું તો આજે સવારે છે ને પાર્કમાં છે ને ફરવા ગઈ હતી. ત્યાં ઘણા લોકો યોગ અને કસરત કરતા હતા. કેટલાક લોકો પ્રાણાયામ કરતા હતા, કેટલાક દોડતા હતા અને કેટલાક અલગ અલગ યોગાસન કરતા હતા. તેમને જોઈને મને પણ લાગ્યું કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે દરરોજ થોડો સમય જરૂર કાઢવો જોઈએ. આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે શરીરની સારસંભાળ રાખવાનું જ ભૂલી ગયા છે. તમે નિયમિત યોગ કે કસરત કરો છો?
હા, હું તો છેલ્લા એક વર્ષથી દરરોજ સવારે યોગ કરું છું. હા, શરૂઆતમાં તો મને થોડું મુશ્કેલ લાગતું હતું પરંતુ ધીમે ધીમે તે મારી રોજની ટેવું બની ગઈ. યોગ કર્યા પછી તો આખો દિવસ શરીરમાં તાજગી રહે છે. મન શાંત રહે છે અને કામમાં પણ વધુ ધ્યાન રહે છે. મારા મમ્મી પપ્પા પણ રોજ સવારે ચાલવા જાય છે અને થોડી કસરત પણ કરે છે. તેઓ હંમેશા કહે છે કે સ્વસ્થ શરીર જ જીવનનો આધાર છે.
હા, એકદમ સાચી વાત કીધી. હું પહેલા માત્ર ક્યારેક, ક્યારેક જ કસરત કરતી હતી પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી નિયમિત વોકિંગ શરૂ કર્યું છે. શરૂઆતમાં દસ મિનિટ ચાલતી હતી. હવે લગભગ ચાલીસ થી પચાસ મિનિટ સુધી ચાલું છું. તેના કારણે મને ઘણો ફાયદો થાય છે. શરીરમાં સ્ફૂર્તિ લાગે અને અભ્યાસ કરતી વખતે મને ઊંઘ પણ નહી આવતી.
હા, યોગ અને કસરત બંનેના પોતાના અલગ ફાયદા છે. યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. પ્રાણાયામ કરવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. અને મન જે છે એકાગ્ર બને છે જયારે કસરત થી શરીરની શક્ તિ વધે છે, હાડકા મજબૂત બને છે અને શરીર વધુ સક્રિય રહે છે. તેથી બંને નો સંતુલન ઉપ ઉપયોગી કરવો જોઈએ.
હા. મને ટીવીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમો જોવાનું ખૂબ જ ગમે. એકવીસ જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં લાખો લોકો એક સાથે યોગ કરે છે. ભારતની આ પ્રાચીન પરંપરા આજે દુનિયાભરમાં લોકપ્રિય બની ગઈ છે. આ વાત આપણા માટે ગર્વની છે.
હા. એ તો આપણને ગર્વ બહુ જ થાય છે અને તમારી વાત પણ એકદમ સાચી જ છે. અને આજે ઘણા ડોક્ટરો પણ નિયમિત યોગ કરવાની સલાહ આપે છે. જો કોઈને તણાવ, ઊંઘની સમસ્યા, કમર નો દુખાવો કે વધતું વજન હોય તો યોગ અને નિયમિત કસર ખુબ જ મદદરૂપ બને છે. પરંતુ કોઈ પણ નવી કસરત શરૂ કરતા પહેલા યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ.
હા. આજકાલ ઘણા લોકો આખો દિવસ ઓફિસમાં અથવા કોમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે બરાબર પણ લાંબા સમય સુધી બેસી રહેેવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. એટલે દરેક વ્યક્તિ એ દિવસમાં થોડો સમય ચાલવુ કસરત કરવી અથવા સ્ટ્રેચિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે.
હા એ તો જરૂરી છે જ તે અને તમે એકદમ સાચી વાત કીધી છે. અને વિદ્યાર્થીઓ માટે પણ યોગ કરવો ખૂબ જ જરૂરી છે. લાંબા સમય સુધી અભ્યાસ કરવાથી થાક તો લાગે જ છે. જો વચ્ચે પાંચ દસ મિનિટ પ્રાણાયામ અથવા સ્ટ્રેચિંગ કરીએ. તો મન ફરી તાજું થઈ જાય છે અને અભ્યાસમાં તો વધુ ધ્યાન રહે છે.
હા એકદમ સાચી વાત કીધી તમે. મારા દાદા રોજ સવારે સૂર્ય નમસ્કાર કરે. તેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ તો હશે જ છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત છે. તેઓ કહે છે મને કે નિયમિતતા જ સૌથી મોટું રહસ્ય છે. રોજ થોડું કરવા રોજ રોજ આપડે થોડું થોડું કરીએે ને કસરત એવું તો એ દરરોજ આપણું ડેલી રૂટીન બની જાય.
હા, આ વાત તો ખરેખર પ્રેરણાદાયક છે. ઘણા લોકો એક બે દિવસ ઉત્સાહ થી કસરત કરે છે. અને પછી છોડી દે છે. પરંતુ સાચો લાભ ત્યારે મળે જ્યારે આપણે તેને જીવનનો એક ભાગ બનાવી દઈએ.
હા સાચી વાત. યોગ અને કસરત સાથે સારો આહાર પણ ખૂબ જ જરૂરી છે. જો આપણે કસરત તો કરીએ પરંતુ જંક ફૂડ વધારે ખાઈએ તો એનો કશો આપણને લાભ મળતો જ નથી. લીલા શાકભાજી ફળ, દૂધ, દાળ ભાત અને પૂરતું પાણી પીવું જોઈએ એટલું જ જરૂરી છે.
હા એ તો પૌષ્ટિક આહાર તો ખુબ જરૂરી છે. એકલી કસરતતો શરીરમાં કશું કામ કરતી નથી અને એની સાથે સાથે તો પૂરતી ઊંઘ પણ જરૂરી છે. શરીર ને આરામ આરામ મળશે તો જ કસરતનો સાચો ફાયદો થશે. સ્વાસ્થ્ય જીવન માટે યોગ કસરત, સારો ખોરાક અને સારી ઊંઘ ચારે બાબતોનું સંતુલન જરૂરી હોય છે.
હા સાચી વાત કીધી. જયારે શરૂઆતમાં મેં જયારે કસરત ચાલુ કરી હતી ને ત્યારે મને શરીરમાં થોડો દુખાવો થતો હતો. પરંતુ હવે શરીર હળવું લાગે છે. સૌથી મોટો ફેરફાર એ થયો છે કે હવે દિવસભર થાક ઓછો લાગે છે અને અભ્યાસમાં પણ વધુ ધ્યાન રહે છે. મને સમજાયું કે નિયમિત કસરતનો ફાયદો થોડા દિવસમાં જ અનુભવાય છે.
હ સરસ સરસ આ તો ખુબ જ સારી વાત છે. હું પણ છેલ્લા ઘણા સમયથી યોગ કરું છું. પેલા મને વારંવાર માથાનો દુખાવો થતો હતો. અને નાની નાની વાતમાં તણાવ અનુભવાતો હતો પછી મેં પ્રાણાયામને ધ્યાન કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે મન શાંત રહેવા લાગ્યું. હવે હું કોઈ પણ કામ વધુ એકાગ્રતાથી કરી શકું છું. મને લાગે છે કે યોગ શરીર જેટલું જ મન માટે પણ ખુબ જ લાભદાયક છે.
હા. આજના સમયમાં તણાવ લગભગ દરેક વ્યક્તિના જીવનનો ભાગ બની ગયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા નો તણાવ નોકરી કરતા લોકોને કામ નો તણાવ. અને વડીલોને સ્વાસ્થ્યની ચિંતા રહેતી હોય છે. આવી સ્થિતિમાં યોગ અને ધ્યાન ખૂબ જ ઉપયોગી છે. થોડા સમય માટે આંખો બંધ કરીને. શાંત વાતાવરણમાં ધ્યાન કરવાથી મનને ઘણી શાંતિ મળે છે.
હા એ તો એકદમ સાચી વાત છે તમારી હા મારા પપ્પા રોજ સવારે લગભગ વીસ મિનિટ યોગ કરે જ છે ત્યાર પછી તેઓ ઓફિસ જાય છે. તેઓ કહે છે કે યોગ કર્યા પછી આખો દિવસ ઉર્જાવાન લાગે છે. અને મારા દાદી પણ દરરોજ પ્રાણાયામ કરે છે તેમની ઉંમર વધ વધુ હોવા છતાં તેઓ સ્વાસ્થ અને સક્રિય રહે છે. આ બધું તો નિયમિત યોગનું જ પરિણામ છે.
હા મને પણ સૂર્ય નમસ્કાર કરવા ખૂબ જ ગમે છે. મેં વાંચ્યું છે, એક જગ્યાએ કે. તેમાં ઘણા યોગાસનોનો સમાવેશ થાય છે. અને તે આખા શરીરમાં આખા શરીર માટે ખૂબ લાભદાયક છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની લવચિકતા વધે છે, હાથ. પગ મજબૂત બને છે, અને શરીરમાં સ્ફૂર્તિ પણ આવે છે. હું હજુ દરરોજ પાંચ અ સૂર્ય નમસ્કાર કરું છું. પરંતુ ધીમે ધીમે સંખ્યા વધારવાનો વિચાર છે, મારો
ઓહ હો સરસ-સરસ આ તો તમારી એકદમ ખુબ જ સરસ આદત છે. હું પણ શરૂઆતમાં થોડા જ આસનો કરતી હતી. પછી શિક્ષક ના માર્ગદર્શન થી નવા આસનો શીખતી ગઈ. પરંતુ એક વાત નુ ખ્યાલ ધ્યાન રાખવું જોઈએ કે યોગ હંમેશા શા યોગ્ય રીતે અને ઉતાવળ કર્યા વગર જ કરવો જોઈએ. જો કોઈ આસન ખોટી રીતે કરવામાં આવે તો શરીરને નુકસાન પણ થઈ શકે છે.
હા એ તમારી સાચી વાત છે. એક બીજી વાત પણ મને સમજાય છે. કે યોગ અને કસરત માટે કોઈ ખાસ ઉંમર હોતી નથી. નાના બાળકો, યુવાનો અને વડીલો બધા પોતાની ક્ષમતા પ્રમાણે કસરત કરી શકે છે. માત્ર દરેક વ્યક્તિએ પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને. યોગ કસરતની પસંદ યોગ્ય કસરતની પસંદ કરવી જોઈએ.
હા અને કસરત નો અર્થ તો માત્ર જીવ. જીમમાં જવું જ નથી દરરોજ ચાલવું દોડવું સાયકલ ચલાવી દોડુ કુદૂ બેડમિન્ટન રમવું કે પછી ઘરના કામમાં મદદ કરવી. આ બધું પણ એક પ્રકારની શારીરિક કસરત જ છે. તો મહત્વની વાત તો એ છે, કે શરીર રોજ સક્રિય રહેવું જોઈએ.
હા. અને આજકાલ ઘણા લોકો આખો દિવસ મોબાઈલ અને કોમ્પ્યુટર સામે બેસી જ રહે છે. જેના કારણે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો. અને આંખોની સમસ્યા ઘણી વધી જાય છે. જો દર કલાક કે પાંચ મિનિટ. ઉભા થઈને થોડું ચાલીએ અને શરીરને. ખેંચવાની કસરત કરીએ તો આ સમસ્યાઓ ઘણી ઓછી થઈ જાય છે.
હા એકદમ સાચું હા. મારી કોલેજમાં પણ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ વચ્ચે થોડો વિરામ. વિરામ લઈને સ્ટ્રેચિંગ કરવાની સલાહ આપવામાં આવે છે. લાંબા સમય સુધી સતત બેસીને અભ્યાસ કરવાને બદલે વચ્ચે થોડું. ચાલવાથી શરીર અને મન બંને તાજા રહે છે.
હા સાચી વાત. મને લાગે છે, કે યોગ અને કસરત સાથે યોગ્ય આહાર પણ ખૂબ જ જરૂરી છે. જો આપણે રોજ કસરત કરીએ અને પછી વધધુ જંક ફૂડ ખાઈએ તો મહેનત સંપૂર્ણ મહેનતનો કશો લાભ જ નહીં મળતો આપણને. દરરોજ આપણેે તાજા ફળ લીલા શાકભાજી. દાળ દૂધ અને પૂરતું પાણી શરીરને સ્વસ્થ આપણને રાખે છે.
હા આ બધાના તો ફાયદા તો ઘણા થાય છે, શરીરમાં. એ પ્રોટીન વિટામીનને બધું આપતા હોય છે, એટલે. અને પહેલે જ આપણે વાત કરીએ ઊંઘું પણ એમાં ખૂબ જરૂરી હોય છે. ઘણી વાર લોકો મોડી રાત સુધી જાગે છે, અને સવારે કસરત માટે ઉઠી શકતા નથી. જો સમયસર સુઈ જઈએ તો સવારે વહેલા ઉઠવું સરળ બને છે. અને યોગ પણ નિયમિત થઈ શકે છે.
હા સાચી વાત હું પણ એમાં જ માનું છું. કે દરરોજ નિયમિત આપણેે કસરત કરીએ વધુ સારું. ચાલો તો આપણે બંને નક્કી કરીએ કે દરરોજ. ઓછામાં ઓછા ત્રીસ મિનિટ આપણે યોગ અને કસરત જરૂર કરીશું. અને આપણા પરિવારના સભ્યોને પણ આપણે કહીશું કે તમે બી. યોગ અને કસરત કરો.
હા હા પાકોું પાકોું હવે તો મેં પણ. મેં પણ બધા. મારા પરિવારને આજુબાજુ વાળાને કહીશ.
સારું તો ફરી કોલ કરીશું.
હા હા પાકવ હા મક.